હેલો.
હેલો કેમ છે તું ઘણા સમય થી આપડી વાત થઈ નથી.
હું એકદમ મજામાં છું તું કેમ છે એ કેને મન થયું લાવને આ જે. તને ફોન કરો એક બહુ મસ્ત સમાચાર આપવાના છે મારે તું તને.
હું પણ મજામાં છું અરે વા એવા તો વળી શું સમાચાર છે તો તું મને સવાર સવારમાં ફોન કર્યો. મને તું જલ્દી કે.
આય તને ખબર છે ને આ શનિ રવિ આપણા શહેરમાં એક બહુ મોટો ગુજરાતી ફૂડ ફેસ્ટ સ્ટિવલ યોજાઈ રહ્યો છે તો મેં વિચાર્યું કે તને સૌથી પેલા જા ણાવુ કારણ કે તને તો ગુજરાતી ખાવાનું કેટલું ભાવે છે એ તો મને ખબર જ છે કે જ્યાં ગુજરાતી ખાવાનું નામ પડે ત્યાં તો તારા મોઢામ પાણી આ ઇ જાય. સૌ પ્રથમ આ વાત સાંભળીને મને તારી જ યાદ આઈ એટલે જ મેં તને આજ સવાર વાળો કોલ રહયો.
અરે વાહ સાચી જ. આ તો બહુ જ સારા સમાચાર આપ્યા તે મને તો ગુજરાતી તો જમવાનું તો તને ખબર છે મને કેટલો શોખ છે. મને બીજું કઈ નહી મને જમવાનો બહુ વધારે શોખ એમાંય આપણું ગુજરાતી કીધું અ એટલે બસ ગુજરાતીઓની તો વાત જ અલગ હોય. તો ગુજરાતી વાનગીઓ તો વાતમાં તો કઈ અલગ જ હોય છે પણ. અ ત્યાં કઈ શું શું મળવાનું છે. જેમ કે તું મને મેન્યુ કે તો મને આમ ખબર પડે તો મને આમ કંઈક આઈડિયા આવે એમ.
ત્યાં તો આખા ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગીઓ હશે ખાસ, કરીને તો સુરત ન ઊંધિયું ઘમણ પછી, લોચો જલે બી ફાફડા તો ખરા પણ સાથે સાથે કાઠિયા વાળી થાળી અને કે આપણા ગુજરાતની પ્રખ્યાત ચટણી સાથે ભજ જિયા ઢોકળ, ખાનવી, ડાળ, ઢોકરી, પાતળા. આવી ઘણી બધી ખાવાની વસ્તુ હશે ત્યાં તો,
અરે વાહ આ તો આપણેે સૌરાષ્ટ્રનું જ જે કઈ પડત બોલવી એ તો બધું સૌરાષ્ટ્ર નું વધુ પ્રખ્યાત છે. બસ બસ યાર હવે રેવા દે મારા મોઢામાં તો અત્યારથી જ પાણી આવી ગયું. કેમ કે મને આ બધી વસ્તુ તો મને બહુ જ ભાવે તો આ શિયાળા ની ગુલાબી ગુલાબી ઠંડી માં ગરમા ગરમ ઊમચય્યું એટલે તો તું, વાત જ પૂછમાં. અને એમાં પુરી પુરી અને લીલી કચોરી ખાવાની તો કઈક મજા જ અલગ હોય જો બીજી કોઈ જ વસ્તુમાં નથી. અને મીઠાઈમાં શું શું છે ત્યાં તે મને જરાક જણાવને,
અરે મીઠાઈ તો બહ બધી ત્યાં છે એમાં તો ખાસ કરીને અ ગ વાનગીઓમાં તો ખાસ તારી મનપસંદ તો મોહન થાર અને બાસુંદી ખબર છે ને તે દિવસે તે બાસી ખાવા માટે કેટલી બધી જીદ કરી હતી મારા ઘરે એના સિવાય પણ એની શ્રીખંડ છે ને ગરમા ગરમ જલેબી રાખી મેં સાંભળ્યું છે કે ત્યાં ઘણા લાઈક કાઉન્ટર પણ હશે જ્યાં ત્યાં અ આપણી સામે જ ગરમા ગરમ થેપલા અને મેથીના ગોટા પણ ઉતારતા હશે. તો મ તને તો ખબર જ છે ને કે મને તો મેસી ના થેપલા કેટલા ભાવે હું તો મેસી ના થેપલા જોવું એટલે અથાણા સાથે હું તો તેને ખાવા જ માંડું
હા મેથી ના થેપલા તો તું તૂટી પડે એવા ખા મેં તો જોયું તું આપડે ગયા ત ફરવા અને ત્યાં મેથી ના થેપલા હતા નાસ્તા તામાં અને તે તો પેટ ભરીને ત્યાં જઈ હતું જોકે હું તો ત્યાં એટલું ખાઈ ના શકી ફેપલામાં પણ તે તો આમ વ્યવસ્થિત જમ ખાધું તું નાસ્તો સરખો કર્યો હતો અને બીજું તો એ છે કે મને નાસ્તામાં તો, આપણેે એવું હોય કે નાસ્તા માં તો મને ખીર પણ વધારે ભાવે તો અહીં ખીર તો છે નહી એટલે હવે ઈ તો ઠીક પણ આ બધું તું બોલી ને તો મારાથી તો હવે બિલકુલ રેવાતું જ નથી. મને તો એમ થાય કે અત્યારે જ આપણેે જઈએ પણ હવે આજે તો છે નહી ફેસ્ટિવલ
તો આપણેે ક્યારે જઈશું ફેસ્ટિવલમાં
અરે આપડે તો છે ને એવું કરીએ કે એને શનિવારના સાંજે જઈએ તો આરામથીને બધું ફરી શકાય અને નિરાતે ખાઈ પણ શકાય. રવિવારે તો ત્યાં બહુ મોટી ભીડ હશે કેમ કે રવિવારે તો સ્કૂલોમાં પણ રજા હોય. અને ઓફિસમાં પણ હોય તો તે દિવસે તો આપણને ત્યાં બહ ટ્રાફિક જોવા મળશે અને એટલા ટ્રાફિકમાં તો કઈ એન્જોય કરવાની મજા ના આવે ઓછી ભીડ હોય તો, તો આપણને મજા પણ આવે ને શંતેથીને આપણેે બધું, ખાઈ પણ શકી મને તો બહ ભીડ વાળું ગમતું જ નથી તને તો ખબર જ છે ને
હા અને એમાં એવું હોય કે પછી ભીડ હોય તો પછી આપણને જેટલો એન્જોય કરવાની પણ ત્યાં મજા ન આવે ને જેટલું આપડે ફરી સકીીએ એટલું, ફરી પણ ન સકી અને ભીડમાં તો એકીજા એટલી ટ્રાફિક હોય કે આપણને તો એમ થાય કે હાલો પાછા, ઘરે વહી જાય. એના કરતા તો બરોબર છે કે, તે શનિવાર ન વિચાર અને આ પ્લાન તો તારો બરોબર જ છે. પણ ત્યાં ત્યાં બીજું કોઈ ગુજરાતી ખાવા પીવાનું જ ખાણી પીણી જશે કે, કે પછી અહીયા કઈ બીજું પણ હશે કે જે આપણે કોઈ પણ ખરીદી કરી શકીએ કે આપણે ગયા હોય અને એમાં એવું હોય કે શું આપણને પાર્સલ સુવિધા હશે કે પછી ી તને કઈ એવી માહિતી
હા ત્યાં તો હોય ને આપણને ગુજરાતી ખાવાનું ફાસ્ટ ફૂડ પણ મળી રહે ને આપણે ત્યાંથી ખરીદી પણ કરી શકીએ જેમ કેને આપણે લાઈવ ઢોકરા બનાવતા હોય તો તે ઢોકરા આપણે ખાવા હોય તો તેનું અ મિશ્રણ કરેલું પેકેટ પણ ત્યાં અવેલેબલ હોય છે કે જે આપણે ઘરેલ લાવ શકીને ઘરે આવીને બસ આપડે ખાલી એને ઢોકરી મેકીને કરવાનું એવી ઘણી બધી વસ્તુ હોય છે અને ખાસ કરીને તો હોને મને આ વખતે એવો વિચાર હે કે ત્યાં છેને હું હને થોડી થોડી એ રીતના પટ મારા ઘરે લેતા હો તો છોકરાઓને ક્યારે પણ બનાવીને ખવડાવ હોય તો ખવડ હા એ પણ ખરું કે ટાઈમ રે તો આપે આખા બધા સ્ટોલમાં ફરીશું એ પ્રમાણે આપણને ત્યાં બહુ મોટું જાહેર બોર્ડ મારેલું હોય છે જે જે સ્ટોલે આપણેે જઈ ને અં ગણે કે કઈ વાનગી કઈ રીતના બનાવવાની કઈ વસ્તુને કઈ રીતના મિક્સ કરવાની કેટલા સમય માટે રાખવાની જો આપડે એક વખત જોઈ લઈશું. તો આપણને પણ ઘણા બધા આઈડિયા આવી જશે કે આપણે જે રીતના રસોઈ બનાવ્યા હોય એ રસોઈ ક સુધારવી તો એ પણ આપણને કામ લાગે એવી જ વસ્તુ વત છે ને આ તો આપડો બહ મોટો ફાયદો છે.
અરે વાહ એ તો તારી વાત સાચી છે પણ આપણેે એવું પણ કરીશું કે તું ક વાનગી ની રેસીપી પણ લખેલી હોય છે તો આપડે હે આપ આપણને જે મનપસંદ હોય જેમ કે જે ભાવતું હોય ઘરના ને ફેમિલીમાં આપણને ખબર જ કે આને આ વસ્તુ ભાવે છે અને જો એઈ વસ્તુની ત્યાં રેસીપી હોય એની રીત હોય તો તો આપડણે છે ને એમ કરીશું કે આપણે હને ફોટો જ પાડી લેશું અને ઈ લોકો બનાવતા હોય એવું લાઈવ બતાવતા હોય તો આપણે હે ને એવું એવું લાગે ને તો ખાલી વાનગીનોો વિડીિયો પણ ઉતારશું આ વાનગી અહં હોય છે તો એ રીતે કરીએ ને તો એ સારું ઓ તો આપણને છે ને એક એક ધારું તો આપણને યાદ ન રએ ને બધી વસ્તુ આપણે અહીંયા કેટલી બધી વસ્તુ હોય એટલે આપણને બધીની તો રેસીપી એમ યાદ રહે નહીં વાય છે તો ખાલી યાદ રેવાની નથી તો આપણે છે ને બે માં ફોટા પાડી લેશું એટ કદાચ કોઈમાં રિડટ થઈ જાય ને તો એ વાંધો ન આવે એટલે આપડે એવું કરશું કે આ રીતે ફોટા પણ ભાગ ભાડશું અને જોકે આપડણે ઘરે પણ કોઈ મેમ્બર ને આવવું હોય તો એ આપણે એને કહેશું કે ભલે ને તે લોકો પણ આવે એન્જોય કરે એમ અને આપણા મિત મિત્રો ને પણ જાણ બધાને કરી દેસું
હા એ વાત પણ લસ્ટ સ્તુ હા કુકિંગ નું કોમ્પિટશન ચાલતું હોય